રજ અ
કઈ નઈ બસ આ કોલેજ થી આઈન બેઠા
હ બરાબર બરાબર શું કો મજામાં.
હ મજામાં તમે મજામાં
હો બસ મજામાં જો બજારમાં જઉ છે હમણાં
બરાબર કેમ?
બસ આ નવરાત્રી આવશે થોડી ઘણી ખરીદી
બરાબર છે એના માટે તો અમદાવાદ જ સારુ રે ખરીદી માટે કેમકે બધી ઘણી બધી વસ્તુ વેરાયટી મળી જાય અલગ અલગ અને પ્રાઇસ બી કિંમત સારી હોય એની ઓછી હોય
બરાબર બરાબર
હા.
તો અમદાવાદમાં ક્યાં સારું હોય છે?
અમદાવાદમાં તો આપડે માણેક ચોક છે. કે ઘણી બધી જગ્યા એ સારું જ હોય છે અમદાવાદમાં મોસ્ટ ઓફ નવરાત્રીની બધી વસ્તુઓ મળતી હોય છે બધી જગ્યાએ
હમ્મ હમ્મ બરાબર બરાબર તો જઈશું હવે એવું એવું કરીશું એકવાર અમદાવાદ એ જઈ જોઈશું.
હા ત્યાં એજ ને કાપડ બી સારા મળતા હોય. અને તૈયાર ચણ્યા ચોડીવી સારી હોય, પ્લસ ત્યાં કિંમતો અરે ઝુમકા છે એવું બધું તો બી સારું હોય છે.
મારે એ જ લેવા જવું છે, અમારે ચણિયા થોડી સીડય તો એની માટે કાપડ લેવા જવું છે અમારે અને ખા ને એવું થોડું ઘણું લાવું છે.
અમારો એવો જ વિચાર છે કે, આ તૈયાર લઈએ ને એના કરતાં તો સીવડાવી સારી પડે. ઓ સસ્તામાં પતી જાય એમ. હમ્મ હા. જોઈએ છે હવે, ક્યારે મેડ પડે છે ત્યાં જવાનો.
હા એને જઈશું એવું હોય તો આપડે કોપર જોડે જઈશું.
હા નક્કી નક્કી જઈશું, જોડે. હમ, એટલે શું એક ફેરામાં ઘણી બધી વસ્તુઓ આઈ જાય ને
હા, એવું કરીશું આપણેે જઈશું એક દિવસ જોડે.
હમ એક આંટામાં બધું કામ પતી જાય અમદાવાદમાં.
હા, એજ ને એકવાર જવા જેવું છે ત્યાં પછી અમદાવાદમાં રતન છેને ત્યાં બહું મસ્ત મસ્ત મળે એજ ને જઈશું કોક દિવસ
હા હા, એ જ. જોઈએ છે હવે ક્યારે નક્કી થાય કેમ આ કોલેજ ચાલુ છે. એક્ઝામ આવશે અવે એટલે ટાઈમ મળે ના મળે
હા તો એક્ઝામ પતે પછી જવાનું.
હા હા એજ ને. હમ્મ નું જોઈએ. છે ટાઈમ મળી જાય તો સારું રવિવારે એવું હોય ને તો જઈ અવાય.
હા જોકે અમદાવાદમાં તો વાંધો ન આવે સવારે જઈએ એટલે આપડે સાંજ સુધી તો આપડે આય જવાય પાછું.
હા એજ ને ટ્રેનમાં કે એવામાં જઈએ ને તો પાછા આઈ જવા અને જોડે જોડે શું કોઈક એવી દુકાન કેવું હોય ને, તો દિવાળી માટે સારા ડ્રેસ કેવું મળ- તું, હોય તો એ બી, લઈ આવાઈ જોડે.
હમ એજ ને
એ એક ઘાંટામાં નવરાત્રી ને દિવાળી બેવની ખરીદી થઈ જાય.
હા અ ચાલે નવરાત્ર્ ની શોપિંગ કરે છે. જો દિવાળીની કરી આઈ જવાની એટલે પછી વાંધો ના આવે, પાછળ ક્યારેય.
તો પછી વારે વારે ના જવું પડે એમ.
હમ એજ
કેમકે આ વાતાવરણ નું કઈ નક્કી નહી કે ક્યારે વરસાદ પડે ક્યારે નહી, પાછું નવરાત્રી માં એ આવી જાય છે. ખુટી નવરાત્રી બગાડે બધાની.
હા આ ફેરે એવું જ લાગે છે. એવું જ થશે કેમ કે વરસાદ હજુ આયો નથી એટલે પછી
ત્યારે પડવો જોઈએ, અત્યારે નઈ પડતો વરસાદ હવે જયારે નહી જોઈએ ને- ત્યારે આવશે ને તહેવાર બગાડશે ખોટા.
એજ તો, નવરાત્રી નવરાત્રીના ખરા ટાઈમે જ પછી આવશે બરાબરનો વરસાદ ને પછી- તહેવારો ચાલુ થશે બરાબરના ત્યારે જ બધા તહેવારો બગાડશે
ખોટું લોકો એ જે ખરીદી કરી હોય, એટલા ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હોય કે હા, હવે- ગરબા રમીશું આમ તેમ અને એમાં જ બધા પર પાણી ફેરવી નાખે.
તો સુું એ જ ને એવું જ થાય પછી.
રમનારા તો તોય કીચડ માં રમે છે ત્યાં જઈને ગ્રાઉન્ડ પર ને એમ
પણ એ બસ કેવું થાય. કીચડમાં અને આમ મજા ના આમ મજા ના આવે હા.
હા એજ ને એ લોકો બી માટે એવું નાખવાનો ખર્ચો કરે પણ કઈ ફરક નહી એનાથી એટલો ખાસ
એ જ ને એના કરતા આમ કોરું હોય તો રમવાની આમ
હા એજ અને ગમે તે એટલું પબ્લિક હોય ને તો એમાં ના વાંધો આવે.
એજ તો અને આ તો કીચડ હોય ને કી કીચડમાં તો કેવું થાય કપડા એ બગડે ને મૂળે બગડી જાય પછી મસ્ત ગરબા રમવાનો
એજ કે નવરાત્રીમાં પણ એ હા પણ નવરાત્રી માં એ જ સારું કે બધાને ત્યાં જે સ્ટોલ લગાવ્યા છે ને બધું ખાવા પીવાનું પાણી ના સ્ટોલ હોય એ લોકોન સારું. કમાવાનું મળી જાય ધંધો કેટલા બધા લોકો હોય પાણી તો પીવા ના જ
એ તો છે ત્યારે સારી કમાણી થઈ જાય એમ એ લોકોને પછી એવું કશું આવે ને તો
ત્યાં બી પાણી ના દસ વાળી બોટલ હોય કે પછી ત્રીસ વાળી હોય તો બી એ લોકો ત્રીસ વારું બી પાણી લઈને પીસે.
એજ ને તોય પણ એજ સારું પડે કેમ કે ત્યાં તો પછી બીજું તો કશું હોય નહી.
હા એજ ને
એટલે હમ્મ એતો છે સારું પણ આઈડિયા સારો છે એવું જો આપણે કંઈક આવું કરીએ ને તો
કમાય જવાય એટલા દસ દિવસમાં એમ.
હમમ એજ ને આખા વર્ષની કમાણી કર નાખે બધા દસ દિવસ ની અંદર તો.
હમ અને લોકો બી એટલા ભૂખ્યા થવાના અને પાણી બી જોઈશે જ એટલે ના છૂટકે બી લેવું પડે.
એજ ને હારું ને પણ એટલું એ લોકો ને થ થઈ તો જાય કમાણી થઈ જાય બધા આખો વર્ષ ના કરે પણ એ તો દસ કે દસ દિવસ જેવું કશું
હા એજ ને. કરાય આપણા થી ભી કરાય એવો કઈક ધંધો એ દસ દિવસ માં.
કરાય એજ ને કઈક એકાદો સ્ટોલ નાખી દઈએ આપડે ક્યાં કઈક અને કેવું ખાણી પીણી નું વધારે ચાલે
રોકાણ કરવું પડે. પણ કે એના માટે પચાસ હજાર જે એનું ભડું આપવાનું થાય જે આપડો વસ્તુ નો ખર્ચ ચો થાઈ લાવવા માટે એ બધું
હા એ ખરું કે થોડો ખર્ચો થાય પણ એ એક વસ્તુ શું છે કે સામે તમને પ્રોફિટ એટલો મળી પછી.
પ્રોફિટ મળે કેમકે ઓછી વસ્તુ આપ આપે ને એ લોકોને તો બી એ લોકો લેસેજ વધારે પૈસામાં કે ભૂ ભૂખ લાગી હોય તો ક્યાં જશે.
એ જ ને અને કેવું અને બધા લે છે ખરા એવું નહિ કે નથી લેતા
હા લે છે. ખરાબ આમ એટલું સારું બી ના હોય ને એ ક્વોન્ટિટી એટલી સારી ના હોય તો બી એ લોકો લેસે. કેમ કે ભૂખ્યા થયા હોય અને એક વાર એન્ટ્રી આપ ને પછી બહાર નઈ જવા દે તા એટલે એ લોકો ખાય જ.
એ જ ને.
હમ.
સારું હા બોલો બોલો.
હા એટલે એ જ કેતી હતી કે એવું કઈક આપડે હવે બધા એ ચાર પાંચ જણા એ ભેગા થઈને કરાય આવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને ત્યાં સ્ટોલ નાખવો હોય તો.
કરાય એવું વાંધો ના આવે જે કે દસ દિવસ આપડે એમાંય ગરબા રમવા તો જવાના તો હોય જ.
હા એજ ને કરાય તો પછી એક કે ગરબા રમવા ના મળે. કેમ કે ત્યાં જ ઊભું રહેવું પડે એ વસ્તુ બનાવવાની આ તે.
એ પછી થાય તો પછી એવું કરવાનું કોક ને રાત
કોક હા માણસ રાખવા પડે એ હા
ના રમતા હોય તે લોકો રહી શકે.
હા પણ પાછું એ માણસ માં એ તકલીફ કેવી કે એમને આપડે એટલી સેલરી આપી આપવાની દસ દિવસ ની પૈસા આપવા પડે ને એ લોકોને.
તો પછી એક તો જે થોડું જે ઘણું પ્રોફિટ થાય થોડો ઘણો એમાંથી થોડું તો પછી આપવું પડે બીજું તો શું હા એ
પણ સારો આઈડિયા છે આવો છૂટક છૂટક પછી અત્યારે પેલું કેવું નવું નીકળ્યું છે કે સોશિયલ મીડિયા પર અ હેમ્પર બોક્સ બનાવે છે ર રક્ષાબંધન માટેના અને બધી અંદર છોકરીઓની વસ્તુઓ મુકશે હા છોકરીઓ પહેરતી હોય ને એવી બધી વસ્તુઓ મુકશે એટલે એવા બોક્સ બનાવી બનાવી ને બે ત્રણ હજાર માં કેવી રીતે વેચે છે. તો પેલા ભાઈઓ હોય કે એવા ખાલી લઈ લે બોક્સ અને એ જ ગિફ્ટ કરી દે એટલે અલગ કઈ ખર્ચો નઈ ને અલગ અલગ વસ્તુઓ લેવા જવાનું માથાકુટ ના રહે
એવું કરાય આખું એક હેમ્પર જ હોય તો એ ગિફ્ટ માં આપી દેવાય
હા હા એજ ને અને જો કે ઓછા ખર્ચ ચા માં એ પતી જાય કેમ કે અલગ અલગ વસ્તુઓ મળે ને એ લોકો લોકોને તો ખુશ થાય બહેનો. હા એ જ ને
હારું પણ કઈક નવું બી લાગે હા.
એનો બિઝનેસ કરાય કે છોકરીઓ માટે આવી વસ્તુઓ મુકાય પછી ચોકલેટો મુકાય અંદર
પછી બર્થડે હોય ને તો બર્થડે ગિફ્ટ માટે ના બી એવા હેમ્પર ને એવું બધું અપાય ગિફ્ટમાં
બર્થડે ગિફ્ટ બી અપાય વોચ છે છોકરાઓ માટેના બી બોક્સ બને ને એમાં છોકરાઓનું શર્ટ હોય કે વોચ છે અને શું કેવાય જો કોઈકની આમ સારું એવું આપવું હોય કોકને તો પછી સારા બુટ અપાય પેન્ટ આખું કપડાની જોડી બી અપાય એવી બધી વસ્તુઓ અપાય
એવુ બધું આપ એવું તો બધા અલગ અલગ આઈડિયા છે એમ જો આપડે બિઝનેસ કરીએ ને તો
આપડી ચોઈસ પ્રમાણે મૂકે છે આપણને કેવી વસ્તુઓ પસંદ છે ને એ પ્રમાણે એ બોક તૈયાર કરે એટલે સારું રે એ
સારું કેવાય એવું તો આપણે આપડી જાતે કસ્ટમાઈઝ કરાઈ શકીએ હમ્મ સારું ચલો ને હું કરું તમને હને હા